હલો.
બેન મજામાં?
એમ છ બેન?
એકદમ મજા બા તમે કેમ છો.
હુ
મઝા મા છુ
તો આજે બેઠી બેઠી વિચારો
હુપણ મજામાં છું જો આજે બેઠી બેઠી વિચારો કરતી તે ્યા મને તમે યાદ આવ્યા.
એકલી એક ડિ કરતા તમે ફ્રી હો તો લાવો ને તમારે
તમે ફ્રીઓ તો લાવો ને તમારી સાથે થોડીક વાત
એક બેન મરકચરો વાળે છે, દવા વાર્તા જોયું કેના સાડલામાં બે ત્રણ ક
મે જોયું કે એના
નાણા છે કું કે મારા કબાટમાં એક સાડી.
યાદ આવ મારા એક સાડી પડી છે, હુ કોયદી
બેનને આપ મેં તુંક એને પૂછ્યું.
સાડી લઈને તું?
તમ તે સાડી પેરીઆંખમાં ચમક ા બાજુવાળા બેન ની સાડી સાવ
મારા પાછુ વાળા
બ ફાટી ગઈ ખુશ થઈ જશે.
આ ની કઈ ગયા.
આ બેટનું
પેટનો વિચાર કર પી તરફાણા છે તપ અને એનો મને મનમાં ગર્વ
સાડી પોતાની સાડી ફાટેલી હતી.
એ બેને પોતાની સાડી ફાટેલી હતી તો એને એમ કીધું કે મારી બાજુ વાળી બેહેન કે
એનીદી મ આપઆપ
તો મારેપું લજવા કઈ ગય સાથે.
છે, કેટલી બધી
એટલી બધી આ ભાઈ મારી બતાઊંચી ગણાય.
એને જ નાલે.
એને જે ખુશી જોઈ, એ મને રાખલી
પ્રત્ય કે પંદરસો રૂપિયા ની સાડી
હજાર રૂપિયા ની કે પંદરસો રૂપિયા ની સાડી એને આપતા મને જે
હતી, મે સમજમાં આવ્યું.
નથી એજ
કે ખુશી મૂલ્યાંકન નથી.
મૂલ્યાંકન નથી કે લાખ રૂપિયા ખર્ચો તો તમને પછી મળે કે આ ખુશીઓ બહુ નાની નાની હોય છે, તમે કોઈ પણ વસ્તુ માંથી ખુશી મેળવી શકો છો. તમારા હાથમાં જ ખુશીનું આ રીતે ખુશી ને પેલી બેન ને તે.
ત્યા
ુશ મેળવવા માટે તે માત્ર પસંદ કર હતું.
બેવડઈ ગયા હું આમાં ભેડું તો મારી ખુશી ના
તમને એમાં ફેરું હત
થોડા નાની નાની સવારથી જીવનમાં આવે છે, જો આપ
આપરમાં આવે છે.
હટો બૂલ દસ્તો થઈ જાય જે ખુશી આજે મને આ ખુશી મળી આ છે.
આજે આ ખુશી મળ આજે આ ખુશી મળ પણ
કે એની ત એકલી ખુશી જ આપપણ મે દખા હતી.
આપણે જોએ કે
હોય. લોકો સતત અણખ એજ બધુ
ઠીક એજ બધું હું જોતા હોય છ, મને બઉ નવાઈ લાગે આવું કેમ કરતા
ભેગી કરતા હોય તો સારું
એ લોકો ભેગી કરતા હોય તો
તો સાપડે ભેગું થઈ જાય જે ભ આપડ
ગુતેી છે.
આપ લફડ્યા છીએ આપણે તમારું શું
તમારું શું કેવું છે. બહ સાચી વાત કીધી તમે જ્યાં આવ દખ દાલો દીધો ને એવો જ દાખલો હમણાં અમારી પાસે થયો હમણાં હું એક બેનને નાની કહ છું એ નાની છે ને એના હસબન્ડ. શ્રી ગયા છે.
હમ હમ
તું છે ને એની છે ને ઓ ઈ નાની છે ને ઈ અશબન ગુજરી ગયા ને તો બોલો જરાય આમ દુઃખ નહી એને શું કીધું ખબર છે. કે મારી પાસે છે ને મારી દીકરી છે જો એ દીકરી ન હોય ને તોું મારા માટે કઈ નથી અત્યારના ભલે ભગવાને મને દીકરી લઈ લીધી છે પણ મારે છેને અત્યારે મારા દીકરી છે પણ મારા હસબન્ડ નથી તો ચાલશે પણ દીકરી તો છે ને મારી પાસે ઈ દીકરી અને એની દીકરી એ બેમાં હું મારો જીવ એટલો સરસ બોરવી દઉં છુ, ને કે મને આખો દિવસ કવાયો જાય છે મને મારું દુઃખ નથી દેખાતુ. બાકી જે થયું એ તો થયું જ છે. એમની ખોટ તો મને લાગવાની જ છે, પણ હું અત્યારે છે ને મારી દીકરીની દીકરીને સાચવું છુ. એ રમે કરે એ બધું કરે ને એમાં મને વધારે બહુવ જ આનંદ થાય છે. એટલે ઈ, એમાં ખુશ થથી જાય કે એની નાના નાના પ્રશ્નો હોય. એ કાલી કાલી ભાષામાં મારી સાથે વાત કરતી હોય છે. હું એનામાં મારું બધું દુખ ભૂલી જાઉં છુ. એટલે કે બેન મને એવું નથી થતુ કે આપણે ખાલી કોઈ વસ્તુથી આપણે આનંદ મેળવી શકીએ કે કોઈ દુઃખને પકડી રાખીએ. અને આપણે દુઃખી છેએ, એવે. નહી સુખ અને દુઃખ એ આવવારના છે, એમાંથી આપણે દુખ ભાઈ ખુશ કેવી રીતે રેવું ને એ આપણે શીખવવું પડેંદા તમારી વાત બહુ સાચી છે, મેંદુ નાની મેંદુ. હું તો આ તમારી જે બહાદુરતા છે, ને એને જોઈને હું આનંદ પામુ એ એટલા હસતા નસતા હસતા નસતા હોય, ને કે આપણે બે મિનિટ આપણેે એની હરે વાત કરીએ ને તો આપણે ખુશ થઈ જઈએ, એટલે મને ત્યારે એમ થયું કે આ ખુશી ની વાત નથી પણ આ એક જીવનનો પાઠ છે. કે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે ને ત્યારે તમે એમાંથી રસ્તો કાઢી અને એમાં કેમ આનંદ મેળવવો ને એ આપણા ઉપર છે તમે કીધું એ સાચી વાત છે કે કોઈ વસ્તુ આપણે વિચારીએ કે કેટલું બધું એની પાસે હોય તો એ અ તો બોલ નણ ગમો એ વસ્તુ છે ને એવી વ્યક્તિ થી આપણે દૂર ભાગતા હોઈએ છીએ. જય્યારે આ નાની એવી ખુશી હોય ને એ આપણને આખા દિવસનો થાક ઉતારી દેતી હોય છે તમારું શું કેવું છે?
સાવ સાચી વાત છે. નાની નાની કો થાક ઉતારી દે છે. અમે છીએ બધા કેટલી બધી બહેન આ દોસ્તો એમાં એક અમારી બે બેન થોડા સમય પેલા લગભગ દસેક વર્ષથી મૃત્યુ થયું તો પત્તામાં ડૂબી ગઈ એકદમ
ઘરમાં વાત
ક્યાંય બહાર નવ નહી એને કશી
થોડો સમય એને ઘર જતી આવ
તી થી તો જઈ ના શકીએ.
પણ ખરેખર એજ યાદ આવ્યા કરે. મે ખરાબ થઈ રહ્યું છે. એ તો નડે છે હું મારી સુખ મારું શું ને તો હું એ દુખી રહું છું તો લાવ હું કોઈ કાઢવા વાળ નથી પણ તો મેં એક વાર એની પાસે જઈ ને કહ્યુ તું દુઃખી રહીશ.
નથી આવા ના
તો એમાં રસ તું સતતને યાદ આવશે તને આ તો મે કીધું એક કામ તું કર મારી કીટીમાં કેમ કરીને આવું મને ક્યા ગમતું ખાલી તારે મારી સાથે આવ આપવાનું છે કિટીમાં આવી ગંભીર ગંભીર બીર બેસે તોઈ સાંભળે પણ ખુચારો ચાલ્યા કરતા હોય. પણ નાસ્તા પાણી કર્યા તો એને નાસ્તો કર્યો નાસ્તો હતો તો ના નાસ્તો ખાઈને મોટ પછી પાછું મલકી જાણે પોતા જ થઈ ગઈ મે કીધુ ચાલો કયા એક કીટી આનંદમાં આવી ધીમે
ધન્યવાદ
ધીમે એટલી ખુશખુશાલ થઇ ગઈ કે નવે સરથી ખુશી મળી ગઈ એના પગે કે જે હતું પણ હવે ક્યારે હાવ એકલી પડ્યો ને ત્યારે જ યાદ તો કરવાના જ હોય ને આપડે આપણા પતિ પણ સતત યાદ કરી ને દુઃખ પણ તને જ્યાંથી જોતા હશે. તેથી ભાવ સાચી વાત તમારી બેન તમને કેઈ મેં કીધું હું કોણ બાર કાટવા વાળી એક દેવી તો થાય આપણને બહાર કાઢ્યા છે અમારું ઈ ચાલુ થયું જે તો એ પાકવા મંડી મારી જે એ પણ બીજા શરૂ કર્યું કે આનું હું કરું છુ તો ખુશી એ ચેપી રોગ છે